રામ રામ શાહ તમે શું કરો છે?
કૃષ્ણ કેમ છો?
એક રુકસી રુસી હલો કેમ ક રહ્યા છો?
કેમ છો?
મજામાં છો તમે કેમ છો?
હું બી મજામાં છું ઓર શું કર રહ્યા છો?
એટલે કને ભણે પાણી આવરીજું છે કે કેમ જાઉં.
પાણી આવરે છે કે-
હા એટલે ખુબ પાણી આવે છે.
બચાર જવાનું
હા જાણું છે તમે બી ચાલછો એટલે દેખ ક છું આ મા ખૂબ આવર્યું છેવાના
હમ્મ
હલો હલો
હું બી સોચતી રહી છું કી આજે હું મારા પરિવાર સાથે બજાર જવાનું
જાઓશે જાઓસશે ઘૂમશે
તમે તમારે બી આવણુંય તું અમારે સાથ તે આવી જવું છે.
અચ્છા તમે કયા કે વગત જાાવ છો?
અભી તો નહી જાઉં છું બોત તો ગરમી પડ રહી છે. શામ કો જાવા થ
હમ્મ છ
તમારે આવનુ વે તો આ જસી.
મને તમારી સાથે વખત ભી બિદાશે
અને
ઔર ગુંબે હાસી ઓર શોપ કપિંગ બી કરી લેસી
હ સાલ શે
હમ્મ બાજાર કઈ જાવે બોત જ મોંઘુ છે બાજાર તો.
હ કોઈ મેંગું છે કો માગું થઇ ગયું છે.
હા. સસ્તું તો કઈ મળે જ કોઈ ન
હમ્મ બહ મંગા
ઓર ઓછું તો કરે કોની છે
કેમ કે છે
ઓછું તો કરાય નહી જ ર એડ બતાવે છે ને બેસ લેવે છે
પીઝલેચ
બહ જ મેંગુ થઈ ગયું છે ઓછું કરવાની બોલત બોલે સે કી કે માલખા તો પૈસા લાગે છે
હચ
ઓર જસો મામાં કપડા તો વસાાવેણા જ આવે તત્ર પૈસા લેવે છે વસા
હ
બતાવે બતાવે કશૂ દેવે કશૂન
હ
સબ લૂંટ રહે અજકાલ તો
ઓ તો શની છે
મુુંડા દેખ દેખ ના પૈસા લે લેવે
હા સામે જ ચાલશે બસ
તમારી તબિયત ઠીક વહી ગઈ છે
હ તબિયત ઠી છે
હમ તમારું ધ્યાન રાખજો
હમ ઓર
તમારી તબિયત હેવી કેવી છે
હવે ઠીક છે તમારે શું ચાલ રહે છે એ વા
હમ
હમ હલો હલો
તમે હવે કેવો મહેસૂસ કરી રહ્યા છો
અગર ઠીક લાગ ર્યું છે મે
હમર સબ શું કર્યા છે
સાબાણ છે એટલે નહી ધોયા કરે છે
આજે ખૂબ ગરમી પડ ર છે એટને તો
એમ કજું છે
આજે તો ખૂબ ગરમી પડી ર છે એટલે તો
હમ
તમારા એટલે પટરી છે કે નહી પટરી છે
ખુબ બધું છે એમાં કેટલે છે
કે બરખા આ રહી છે હલો હલો હલો
હલો
તમારી આવાજ નહીં આવે ર છે
જે તમેરી મદદ કરો છે કે
હે
તમે મારી મદદ કરું છે કે
ક્યા?
તમે મને મદદ કરું છે કે
હા બોલો સબ.
ગુજરાતી શીખવા માટે ગુજરાતી શીખવા માટે.
અ
ગુજરાતી શીખવા માટે.
હા શીખવા દેવી ની.
હમ
મેહનત કરશો તો સીખ જાઓગા.
હમ
હાલો
હા બોલશો
તમે રોજ અભ્યાસ કરશો? છો તો ગુજરાતી ભાષા સારીથી શીખી જશો.
હમ.
હમ શીખવા માટે તો રોજ અભ્યાસ કરનું પડે શે.
એટલે મું તો ખૂબ અભ્યાસ કરું છું.
હમ મને બી. નં ને આવે શે પર આપડે સીગીશું મું થોડી થોડી બોલી?
એટલે આવશે ને તમે તમે ગુજરાતીમાં વાત કરી શો.
હા.
એટલે મારા ના મામાની છોકરી આના ગુજરાતમાં રેવે છે એટલે આના ગુજરાતી બોલ છે કે હ
હા.
ખુબ સારું ગોલ છે.
તો તમે બી શીખ્યા છો.
હા એટલે મું બી શીખી છે.
હા. શું તમારી મદદ કરશું? બોલવાની ઓર તમે બી ખૂબ મહેનત કરું શું તો શીખ જાસી.
એટલે તો ખુબ પવન આવી રહી છે.
તમે ક્યાં રહો તમે ક્યાં રહો છો?
માર નામ પૂજા છે. તમારું નામ શું છે?
મારું નામ તું કોમલ છે હું મું એવું પૂછી રહી છું કે તમે ક્યા રહો?
શું કે છે?
કોનસે ગાવ મે રહો છો?
એટલે આમાં તો એટલે ફતનગરથીી ને રવ છું.
હમ્
હાલો હલો
હલો
હમ હમ
ક્યાં રહો છો તમે?
ફતેનગર.
હમ્મ મુું તોડ બો ગરમ છું.
કેમ પી છે
હું તો ડ્બો કરાઉ છું
દબોકે બડે ગાવ છેલ્ને બેડ
હમ્મ હમ્મ
તમે નામ સુણ્યો કે નહી સુન્યો?
શુન શે
શુનશે કે તો વી ગામમાં રહું છું, તમે ડબો કાઢી આપશો તો ઇધર આપશો મલવાને
હા જરૂર આવશુ
હમ્મ ઓર શું કરો છો?
કઇ ના એટલે મને નાઇ તો કરવું છે
હમ્મ ઠીક શે ઓર સબ શું કર્યા છે?
કઈ પતો અત્યારે બાદલે શું કરે છે, મને નથી એટલે ભાડે શું કરે છે, મને નથી માલુમ છે.
અલે
હમ્મ
શું કર્યા?
મને નથી માલુમ છે, એટલે વાણે છે
તમે કા આવતો
મટલબ થાય જું છે
હમ્મ
એ કે ભાડે રેવાનું અચ્છો કોને લાગ છે એમાંથી
તમારે ઘર મે કુણ કુણ છે?
આટલા મા આમ છે આટલા મા સાસુ છે સસુ છે એ દાદા સસું છાસું છે
ભૈસા શું છે?
અયાનશ છે
ઇફ ભૈસા કે બાળક કોની છે?
એટલે છે ના ડિકરી છે એક ને ડિકરી છે એકને ડિકરા ડિકરી છે.
ઇસ્કૂલ ખુલ્યા છે તો
એટલે બોન્ડા આજ જ આવશે
મોટકા ભાઈસા ભી વહીં છે કે?
ના અહી ન અણખ્ય ઘર છે એટલે શું કરે છે મા ખાટું નકાાલ દે છે કે અહિયાયા તો
હમ્મ કાલે તો ફોટું નાક રાખ્યો છોને મણા કે દીકરીનું
હમ્મ
તોમે દેખ્યો અટલે સે છે કે
ઠીક છે ઠીક છે જાય છે ને લાગશે
હમ્મ તમારું ભી ધ્યાન રાખશે